હેલો જય કેમ છો
જય શ્રી કૃષ્ણ હું મજા તમે કેમ છો
હું પણ મજામાં છું આજે ઘણા દિવસ પછી વાત થઈ રહી છે તો હું વિચારતો હતો કે આજે આપડે મોબાઈલ ફોન ના ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરીએ
જરૂર તમે બહ જ સારા વિષય પર વાત કરવાનું વિચાર્યું છે આજે જોઈએ તો મો મોબાઈલ ફોન નો ઉપયોગ અ કેટલો વધી ગયો છે આજે ઘરમાં જે લોકો હશે કેટલા મોબાઈલ ફોન છે અને બાળકો થી લઈને વયસ્કો અને વૃદ્ધો બધા જ આનો સતત એના જીવનમાં ઉપયોગ કરે છે અ બાળકો પણ આ વસ્તુનોો બહુજ ઉપયોગ કરવા લાગી ગયા છે
એકદમ સાચી વાત છે તમારી આજના આધુનિક યુગમાં મોબાઈલ આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે મોબાઈલ દ્વારા આપણે વિશ્વના કોઈ પણ ખુડા રહેલા વ્યક્તિ સાથે તરત જ વાતચીત કરી શકીએ છીએ અને શિક્ષણ ક્ષેત્રમાં પણ મોબાઈલ ન મહત્વ ખુબ વધી ગયું છે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે છે મોબાઈલ દ્વારા ઈબુક વિડીયો લેક્ચર અને શૈક્ષણિક એપ નો લાભ મળ મળે છે
બિલકુલ મોબાઈલ આ દુનિયા ને બહુ જ ઝડપી કરી દીધું છે, આપણે ક્યાંક પણ કોઈ પણ ખૂણે વાત કરવી હોય. બઉુ ઝડપથી આપણે ત્યાં કોન્ટેક્ટ કરી શકીએ છીએ, એ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ, રહેલા વ્યક્તિથી આપણે વિડીયો કોલ કરીની માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ, એના માટે આ બહુ જ મહત્વનું છે, પણ એ છે કે આપણે એનો મહત્ત્વ અ સમજવો જોઈએ, માણસને કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ એક હદમાં રહીને કરવો જોઈએ. તો એના માટે એ લાભદાયક છે ફાયદેમંદ છે, પણ જો એનો આપણે અ ઉપયોગ કરીએ તો એ પણ આપણા માટે અ મુસીબત ઉભી કરી શકીએ છીએ,
હા હું, તમારી વાત તો એકદમ સહેમત છું. જો આપણે ઈન્ટરનેટની મદદથી કોઈ પણ માહિતી થોડા જ સેકન્ડમાં મળ મેળવી શકાય છે. મોબાઈલ બેન્કિંગ ઓનલાઈન પેમેન્ટ અને ખરીદી જેવી સેવાઓનો સરળ બનાવે છે, આપત્તિના સમયે મોબાઈલ ખૂબ ઉપયોગી સા સાબિત થાય છે. કારણ કે તરત જ માટે સંપર્ક કરી શકાય. અને કેમેરા વાળા મોબાઈલ થી યાદગાર ક્ષળોને ફોટો અને વિડીયોમાં સાચવી શકે, જાયે છે અને મનોરંજન માટે પણ ગીતો ફિલ્મો રમતો અને સોશિયલ મીડિયા જેવી ઘણી સુવિધા ઉપલબ્ધ છે,
બિલકુલ તમે એકદમ સાસુ હા, એક માત્ર મોબાઈલ કેટલા ઘરમાં અ જે ટૂલ્સ છે એનો અ આપણે એક મોબાઈલ ના અંદર જ ઉપયોગ કરી શકીએ છીએ, ફોટા પાડી શકીએ છીએ, કોઈનાથી વાત કરી શકીએ છે. વિડીયો કોલ કરી શકીએ, છીએ વ્યાપાર કરી શકીએ છીએ, કેટલા બધા એવા કામો છે, જે આપણે એક માત્ર નાના આમક મોબાઈલે જ લઈ લીધા છે. મનોરંજન નું પણ આ બહુ એક સારું સાધન છે, આમાંથી આપણે મનોરંજન માટે પણ કેટલાય બધા ઉપાયો ફિલ્મ સિરીઝ જોવી યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ જેવા ચેનલો ઉપર સતત માણસો પોતાના મનોરંજન માટે આજકાલ બહુ જ રહે છે, આટલા બધા ટ્રેન્ડ છે સમાચાર સાંભળવા માટે બધી જ રીતે આમ જોઈએ, તો માહિતી પ્રાપ્ત કરવા માટે આ એક બહુ સારો સાધન પણ છે.
એકદમ સાચી વાત તમારી વ્યવસાય અને નોકરીમાં પણ મોબાઈલ સંદેશ વ્યવહાર અને કામને સરળ બનાવે છે, આ બધા મોબાઈલને બહુ ઘણા ફાયદા છે, પરંતુ તેના કેટલાક ગેરફાયદાઓ પણ છે, મોબાઈલ વધુ પડતો ઉપયોગ સમય ન બગાડ કરે છે, ઘણા લોકો સોશિયલ મીડિયા ના વ્યવસન ફસાઈ જાય છે, સતત મોબાઈલ જોવાથી આંખો પર ખરાબ અસર પડે અને લાંબા સમય સુધી મોબાઈલ વાપરવાથી ગરદન અને પીઠમાં પણ દુખાવો થઈ શકે, અને વિદ્યાર્થીઓમાં મોબાઈલ ના અતિરેક ઉપયોગથી અભ્યાસમાં ધ્યાન ઓછું રહે છે,
હા તો બિલકુલ સાચી વાત કરી. આ તો એક બહુ ચિંતાનો વિષય બની ગયો છે, આજના સમયમાં કારણ કે જારે વાલીઓ વધારે મોબાઈલ નો ઉપયોગ કરે છે, તો એમને જોઈને એમના જે બાળકો છે એ પણ એનો ઉપયોગ બહુ વધારે કરે છે. અને એનાથી એમના અભ્યાસમાં ફળ પડે છે જોઈએ તો કે અભ્યાસમાં એકાગ્રતા હુ નથી બનાવી શકતા વધારે સમય આમાં બેલફી નાખે છે તો વિદ્યાર્થી જીવન પર તો આ મોબાઈલ ની આડઅસર બહુ જ પડે છે જોકે એનો ઉપયોગ સારી રીતે પણ થઈ શકાય છે માહિતી પ્રાપ્ત કરવા માટે કોઈ પણ વિષયને સમજવા માટે આજકાલ કેટલા બધા યુટ્યુબ ચેનલ અને બધી શૈક્ષણિક સેવાઓ આપણને ફોન પર પણ મળી રહે છે ફ્રીમાં કોઈ પણ ચેનલ કેટલા બધા ચેનલ છે એ ફ્રીમાં શિક્ષા નો પૂરો કોર્સ ચલાવે છે તો એના એનાથી જ્ઞાનનો વધારો પણ કરી શકે છે પણ વધારે પડતા બાળકો ફોન જોવામાં અને એમાં મનોરંજન અને ગેમ્સ જોન વધારે રમવામાં સમય વેઠી નાખે છે
હા એકદમ સાચી વાત છે તમારી આજના યુગમાં વિદ્યાર્થીઓ ફોનમાં કામ કરતા તેના રીતે ફોનમાં જ જ્યાદા લાગ્યા ર છે જેમ કે સોશિયલ મીડિયાનોો યુઝ કરીએ છે ગેમ્સ ખેલે છે અને ઘણા બધા છેતરપિંડીઓ પણ થઈ શકાય તે તેની તેની સાથે ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ગુનાઓમાં જોખમ પણ વધી ગયો છે અને સાથે જ પરિવારના સભ્યો વચ્ચે સામે સામે વાતચીત ઓછી થવા લાગી છે મોબાઈલનો અતિશય ઉપયોગ ઊંઘ અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે તેથી મોબાઈલ નો ઉપયોગ સમજદારીપૂર્વક અને મર્યાદામાં ર રહીને કરવી જોઈએ
એ તો તમે બિલકુલ સાચું કીધું આપણે જો કોઈ પણ વસ્તુનો ઉપયોગ મર્યાદામાં એક હદમાં રહીને કરીએ તો જ એ આપણા માટે ફાયદેમંદ થ છે એટલે અ અને તમે જેવ કીધું કે બાળકો મારો પણ એક નાનો ટાવર છે તો તો તમે જોુઓ તો એક વખત એના હાથમાં મોબાઈલ આવી ગયો એટલે પછી એનાથી આપણે પરાણે એનાથી એના હાથ મોબા મોબાઈલ લઈએ તો જ કામ ચાલે બાકી કોઈનો ફોન આવે તો પણ કાફી નાખે એ ગેમ રમવામાં સતત એટલો એના અંદર ચિતત એનું લાગ્યું રહે છે કે કોઈનો બીજાનો ફોન આવે તો પણ એ કટ કરી નાખે છે તો આ પ્રમાણે બાળકોની આદત બની જાય છે કે ફોન વધારે જોવાનો એટલે આપણને એને રોકવો જોઈએ કંટ્રોલ કરવો જોઈએ
એકદમ સાચી વાત તમારી અને જો યોગ્ય ઉપયોગથી મોબાઈલ વિકાસ અને પ્રગતિનું શક્તિશાળી માધ્યમ બની શકે છે અને તેના ફાયદા મેળવવા માટે તેના ગેરફાયદાથી સાવચેત રહેવું જોઈએ આ મોબાઈલ ને આપણે સાધન તરીકે ઉપયોગ કરવો જોઈએ જીવનનું કેન્દ્ર બનાવવું જોઈએ નહીં
બિલકુલ સાચી બક એટલે માનવે આની કોચ કરી છે તો માટે જો અનુકૂળ રહે જે કોઈ મા એો ફાયદો રહે એ પ્રમાણેને આ સાબુન નો ઉપયોગ કરવો જોઈએ વધારે ખછું જોવા જ નહી આપણા શ મ વધારે આપ એ બધી બહ સમસ્યા થઈ શકે છે તો આપણેે એનો હદમાં રહીને ઉપયોગ કરીએ તો એ આપણા માટે બહુ સારું
હા ઓકે હ એ આ બધા જે ફાયદા તો છે પણ એનો ફાયદો પણ બહુ વધારે કેમ કે ઓફિસમાં રહીને એકબીજાને વિડીયો કોલ પણ કરી શકાય. અને સાથે આપણે ઓનલાઈન શિક્ષણ પરિવારની તૈયારી અ પરીક્ષાની તૈયારી અને વિદ્યાર્થી શૈક્ષણિક એપ્લિકેશન નો લાભ મળી શકે છે આપણે મોબાઈલ દ્વારા સમાચાર હવામાન-' અને વિશ્વની નવી માહિતી તરત જ જાણી શકાય. અ મતલબ આપણમાં તો મોબાઈલ ફોન બહુ ઉપયોગી છે. અને જો આપણે જ્યારે મુસાફરી કરીએ ત્યારે કોઈનો પણ અકસ્માત થાય તો આપણે જીપીએસ દ્વારા તેમને તેમની પાસે પહોંચી શકે.
એકમ સાચ આજના ટેકનોલોજીને સારી રીતે આપણે ઉપયોગ કરીએ તો આપણા માટે બહુ સારું તેલ મળે અ જેમ તમે કીધું કે અમ કારોબાર ના ક્ષેત્રમાં જોઈએ તો આનો તો બહુ જ મોટા ફળો છે અ આપડે અ ડિજિટલ માર્કેટિંગ માર્કેટિંગ આ બધા છે. એ મોબાઈલથી બ આગળ વધી રહ્યા છે એ ફોન ઉપર ફરીથી વ્યવસાય ચાલુ કરી શકીએ છીએ લોકો સુધી એ માનું આપી ચુકી છ છેએ પછી ઓનલાઈન પેમેન્ટથી આપને એ સમય છે. એટલી બચાવી લેશે આપણને લાઈનમાં ઉભા રહેવાથી કંટાળો કેટલો આવે છે તો એ પણ આપડો ખોટલો ગયેલો સમય-' એું બધું બચાવી દે છે. અને આપડે ઘરેથી અ બિલ ભરી શકીએ છેએ, અ પેમેન્ટ કરી શકીએ છીએ બેંકિંગનું કામ બહુ જ આસાન અને અ સરળ સરળતાથી પૂરી થઈ શકે છે. તો આ પ્રમાણે મોબાઈલ જોઈએ તો એનો સદુપયોગ કરીએ તો એ આપણા માટે બૌ ાકારક થઈ શકે
હા હા તમારી બધી વાત એકદમ સાચી છે. જો આપણેે ફોરેન માં રહીએ આપણને કોઈની ભાષા સમજ નહી આવે તો આપણે મોબાઈલ ફોન થી તરત જ ટ્રાન્સલેટ કરી શકીશું.
બિલકુલ હા એ આપણા માટે કે પ્રકારની છે. અને હવેઈ ન બો ઉપયોગ થઈએ છે. એ પણ આપણે યરફોન્ પણ ફોન પર ઉપયોગ કરીને સમસ્યા છે એલ બહ સરળતાથી પ્રાપ્ત શકી તો આમ જોઈએ તો મોબાઈલ બ જ આપણા માટે લાભદાયક છે. અ ચાલો તો ફરી મળીશુંક બીજા વિષય પરર જરૂરથી ચર્ચા કરીશું. તમારાથી વાત કરીને કો કરમ
મને એપા જય શ્રી કૃષ્ણ